કર
ઓકે
કાદો
હમ
શું ખાધું તું હા તું
નહી ખાતું હવે
ભણાયુ
ચણા ની દાળ ચણા ની દાળ
ચમ ગણ બનાની
ખાતી ખાતી હે સાસમાં રોટલી વગારેલી.
કાલ લે તો આજ તો નહિ.
અવાજ નહી આવતી
હ ઉ
હે
જવાનું જ ને
જવાનું જ ને આવશે એતો
તો ફાઈનલ આવશે એવુ ખબર
તો ખાલી બસની જાય
હમ્મ મન એવું સે કે
ફાાઈનલ ખબર કે બસ નહી જા
હજાને આપડે ફરને આયે શું કહવું આપડે પૂનમને જઈએે કે નહી એક કે બીકો વાળો હતો નહી ખબર ને ચોકડી આપડે હવારમાં જ મને ખબર હોય હો જે આવ તો ફૂલ જ હોય છે એ બાજતે આવતો હોય તો
એ હવારવાજ ફૂલ હોય બપોરે ફૂલ ના હોય બપોર કોઈ ના જાય આવા તાપમાં
બપોર જોઈએ જે રીતનું થાય છે અમદાવાદ થી હવે સ્પેશિયલ બસ નવ વાગે ઉપડતી હોય તો ઓય આપડે એક વાગે આવે પછી હમજણ પડી તો અમદાવાદથી હવાર નીકળે હોય નહ તો એ થક બપોર પય નીકળે એમ કે હમ્મ ખાખડા જાઓ હ હમ્મ
કીધું તું રોટલી કરું
હા તો નીચે ના પડે રોટલી કરાઈ જ ત હવે કહ છું ખાલી આમ તને બીજું કોઈ કે તો નથી એમ એમ અમદાવાદ હવા થી નીકળેલો હોય ને તો બપોર થઈ રે ત્રણ ચાર વાગે આવે છે એમ એવું એવું હોય ને એમ હા તો શું હા રડ જોઈ લેએને કે ભ આપડે બપોર નીકળીએે સોંતિથી કો ચાલે કેટલા વાગ્યે
એક વાગે હુ જેટલાં વાગે
અને ખાવા પતી જાય બધી એક વાગે સુધી
હટ આવવું પડે એમાં હટ નહી આવવાનું એમાં જ નહી આવનું હટ તો પાછું
એમ નઈ એક વાગ્યા પેલા એક વાગ્યા પેલા ની નીકળી જવું પડે એક વાગ્યા
હા આબાનું મોડું જો મા તો રંધાઈ જય હ આ બાનું તમારા હાથમાં હ ખાવા હાટ જોહે એમ તો હું ખાઈ ખાવા લઈ નને તું તમારું કોઈ મોઢામાંથી
લેવાની વાત નહી પણ એમ નહી ટાઈમ બતો મતલબ શું એમ એક વાગે દોઢ ભગે ઘીતી જ નહી મી એક એક વાગે કીધી તને એક વાગ્યા એમ દસ મિનિટ તને દોઢ વાગ્યાની બસ કીધી જ નહિ
તમે એવું કીધું તું જી મિસ્ટી એક થી દોઢ વાગ્યા ને કે બસે સવારે જ કીધું તું વેલા જો હે ને ફરી ત તો ફરી જાય અમે
હાડા થ એટ બીછ જ છેટ બીજી પછી હાડા થવાની છે
એમ કરીને હાડા તયને કહ્યું નહી આવશે સાત વાગે
મારે તમ ના પેલી હો ત હ તને કો એવું કશું
હમમ એ તો દેખાય ર હે હ
બસ શું દેખાય એમની માર ત ના મેલ્યું હોય તે તને કહતો જ નહી
કઈ દ તું કરે કેું આવરી હું
હા તો આવું એવું કીધું પણ ચેટલા વાગે આવું એ નહીં કીધું ને તેં હજી ખા એમ ને બસ તું કવ એટલું કીધું ખાલી જોઈ લેવાનું કે પૂનમ હતી તો સાધન બસ ખાલી મળે આવું તા કે ઉભ ઉભ ના જવાય એટલે સુધી અન તું એટલી થ બે જણા હોય ને તો સા લે એટલી ટ્રાફિક એટલું સમજવું પડે આપડથી છોકરા હોયને હાલે તું છોડી તેટલી ખબર પડે કે નઈ હું ખાલી હશે હું બેહાડી દઈશ ખાલી હશે ને તો હું તને હાવ બેહાર દઈશ મારે એવું કે છે નહી કશું તો હું તને એમ કહ છું હું એમ ખાલી હશે તો હું તન બેહાર દેશ મને શું વાંધો હ કે
પેલા થી ને વિચારીને બેઠા ખાલી નીજ હોય નીજ હોય પણ ભગવાન ને એવું નહી કેતા કે ખાલી હશે તારા માટે એવું તો આવડતું જ નહીંટી હ કે તો
પણ એમને ત્યારે એવું ફાઈનલ હતું કે વેલું જવું છે તો મને નવ વાગે ત ના કહી દેવાય રાતીને રાતે તો કેમ કીધું હતું
કાલ તો શું કીધું તું તારે રાતે મારે કાલ જઉા જ છે ફાાઈનલ તો
ત એવું કીધું તુ કે આવવું શે પણ વહેલું જ આવવું નતું કી
હ વલી બસ ખલી હોધ હ ફરી જ હવે હવાર માં ખાલી જોયું છેને ના નવ વાગે કીધને બેતો જ ફરતું ફરતું બોલ પ કે તું એમ કરેે
હું ફરતો નહી બોલતો હું સાચું કવ રહું તારે હું તો મંગળવાનું કેવું હતું કે મંગળવાનું જવાતું નહી એટલે પછી મે મોડી એમ બીજું કોઈ નહી આ પૂનમ છે એટલે બીજું કોઈ ન મને ક હોને ત્યાં જેઓ બીજું શું પૂનમ હોય ને તો બધી વસ્તી જતી હોય ઘરે પૂનમ ભ એટલે તેમ તો મને શું હતું કે
હશે ખાલી મંગ ખબર ને
હોય તો મને શું હતું કે બિહારીથી હાડા ત્રણ વાગે મેં ચા ના પાડી
જોવા હાડા ત્રણ ના ને એક ના હાડા ત્રણ આવે હે ભગવાન મેલજે તું ફોન માર નહીં કરવી વાત
ના આ છે આજ મે હાલ હાલ નહી મેલવાનું તારે કે નહી વાત કરે બ સ એમ નહી એમ એમ ન એમ ન એમ ન એમ ન તું જ કે ખાલી લી હમ કે જે મને
એક વાગ્યા ની બસ ખાલી આવાની હે જોઈ જેવાનું હું બે જઈશ એમાં
એવું એમને તોમુ હા ચેટલા વાગે આવું
હાલ
તરત.
તરત તો ના, આઈ કરો. હું કારણ તો, હજી બજાર આવે, પછી આવ.
મારું જોવાનું.
હમ. ઘર ભી આવે, પછી મે. જો પછી એમ નેમ જાય કે હે. ઈ બજાર છે, એ ભાઈ લેવા આવ્યો. એક્ટવા સર્વિસ માંગ્યું છે, લઈ ને આવેલા. એટલે હોય, એ આ આવી જશે, પંદર-વીસ મિનિટમાં કામ પર. અડધો કલાકમાં, એટલે તેમ. એ નાતું કર્યું, બીજું કોઈ મને પ્રશ્ન? નથી સમજણ પડી. કે નહીં પડી. એટલે, બીજું કોઈ નઈ. હવે આવે પછી હું આવું, ખાઈ ને આપડે જઈએ એના પાડી. કે જોઈ લઈએ, બસ એટલે આવે છે. ચીય રોટ ઉપર છે. એટલે જઈને ઊભો રે બસ સ્ટેન્ડમાં, નઈ જઈએ, ચાલે ને? હું.
એ તો પછી આમ કરવું પડે.
જોઈ જજે, એમ કશ મોડથીને ધારું ના કરે ને, એમ. હમ. બસ નું શું નક્કી થાય? કેટલા વાગે આવે? પછી આગળ આજ કરાય, એમ સમજ પડી જ નહીં. તેમ, હ, બસતું નક્કી ના હો. મો ના આવી છે ખચચે મેળ આવે કે હમ ખબર પડી.
હારું.
તો કે, બીજી કટિંગ કર દે, જે. હ, કને ડુંગળી. દહીં પડી હોને, કે ભાગી નાખી. ખાવા તો આવે.
તો કોઈ હાર નહીં, તુ ખા.
ચમ ખાટુંઓ.
સા, શું નહીને?
હમ, એલોમ જમ, જમિત જુવન. કે ન જામ.
હોવે.
તો બસ, હજુ અમે જો થઈ લેવા.
એમાં શું હતું? હમ.
ના, જોવામી હોય ને, તો એવું લાગે કે, નહીં, જોમ જમી જાવ તો ખાઈ લેવાય. જોઈશું. સારું, કાલે છાશ બનાવી દઈશું. તમે સારા.
તમે નાઈ ખાઈ જવાના હો?
ખાવાની.
હા, કરું. હમ. હમ .
હા એકે લાગ્યા હોય.
શું કેઈ?
બાર વાજા હશે જોજો પણ.
તોવે આવતો હશે ને અહીંયા ઠેલો ભરી ઓલી પૂરી ભરી હતી?
ચિલ્લી.
બતિ.
હાચું બોલને?
નાસી નહી રાશી.
હાચું?
ઓ
આગળ કહો ત લઈ જ અમે થઇ જાય સ થાય
હા.
ને બ બીજું કો લઈ જવાનું?
ઓહ
હમ.
ના.
હા બોલ
આપડે પડ્યા તો હ, એક લઈ જઈશખા તો.
ક્યા ન લ લાવ ર તો એમાં શું લઈ જાવ હોય તો. હમ? એમનેબ છે હા તો વાત છે તો લઈ જાવ હોય તો લાવી દઈ એમ. એમ ક્યા હતું ગાડી બીજું કઈની . હમ હલો.
બદમ લઈ જવાની કે
બધ એમ તો તારી ઈચ્છા ત જે કરું હોય.
ત બકડી
તો ફ્રીજમાં મે દેવાની કોમાં આવે આપડેડી કોકા આવે તો એઈપ લાવી લીધે છે તો કે હે તો બસ થા વળી. આપડે વડ લઈ જ ને વ જરૂર પડે વ આપડ વેચાતી લાવવી ના પડે. હમ. એમ એટલે. કેમ? બેલ પેક કરીને બગડી ના જાય કોમ આવે. ઓકે ઓ હા હ તું હમ
ઓવે.
કેના મલું
ચ ખાલ છે ને
ના મોને નવરી.
શું કે અને તે પૂછ્યું તે? પ શું હચુ કેમ પૂછ તું. કોઈ નહી નહી પૂછવા ના
તોશું.
કશું એ પતિ ગયું. પૂછવાનું ઓળખે ને તો મમ્મી ને ફોન કર્યો જ છે કે પૂછવાની છે જરૂરત છે કોઈ. કેન તું બસ તો પછી. છું ફોન કર ચિંતા હો હો. હાલ હેતો મેલું.
તાવ
હું ધવલભાઈને આવે પછી આવું હું.